હેલો, હા જય શ્રી કૃષ્ણ હા.
કેમ છો બેન મઝામાં.
મજામાં બસ તમે કહો. છોકરાઓ મજામાં.
પતિદેવ મજામાં?
પતિદેવ મજામાં જ‌ ઓય સેવા કરવા વાળા બેઠા છે. નઈ, હ ને પતિદેવ મજામાં. ટિફિનઆ એકચુલી મારા પતિ છે ને બાર ગયેલા છે. તો હું ન મારો છોકરો જ છીએ, મારા સાસુ-સસરા બી કાલે છે ને અમારા કાકા સસુરના લગનમાં ગયા છે એમની છોકરીના. એટલે મારો છોકરોને અમે બંને જણા છીએ એટલે મુંજાતી અતી શું બનાવું. તો ડુંગળી-બટાકાનું શાક બનાઈ દીધું છે રસા વાળું.
અચ્છા, બનાવી દીધુ. તો એ તો નાસ્તો લઈ ગીયો હશે.
હા, એને તો ભીંડી ફ્રાય, ભીંડી તળેલી અને રોટલી આપી કરીને એને.
વાહ, સરસ મારો મારી. મારી દીકરી હતીને એ અ શાક લઈ જાય. શાક-રોટલી, આ તો પછી શાક નથી લેઈ જાતો, પછી કૌઉ દઈ, સોસ કાઈ પણ નઈ.
તો સ્કૂલમાં તો શાક તો કમ્પલસરી છે ને એમ તો.
અચ્છા, જીરા પરાઠા લેઈ જાય, થેપલા લેઈ જાય, પછી કાઈ કાઈક અલગ. અ એડ કરીને, અ ઉમેરીને, ભઈ, હ, અ સૂખી મેથી, પછી જે હમણાં ડીમાર્ટ મા આવેક ને, અ ગાર્લિક મસાલો બઉવ જ સરસ આવે છે.
ગાર્લિક મસાલો આવે છે કે એ કે જે પેસ્ટ મળે છે એ ગાર્લિક?
ના -ના- ના -ના, પેસ્ટ નઈ, સૂકો મસાલો આવે છે અને જયારે નવું પેકેટ ખોલને ચલો લાંબુ અગર પેકેટ ખેંચાઈ જાય ને તો, ઈ અલગ ને નવું પેકેટ મે કાલે ખોયલું ને તો એમાં મજા આવી જાય, જો ગાર્લિક બ્રેડ ભી બનાવીએ ને?
હા, એટલે ગાર્લિક મસાલો એ જે પ્રીમિયર જે ડીમાર્ટની અ છે પેકિંગ પ્રીમિયર એમાં આવે છે?
ના, એમાં નથી આવતું, તમે ક્યો તો હું કઈ વાંચીને દઉં, કાતો પછી ફોટો મોકલું? અને ઈ બીજે ક્યાંય મેં તો અમેઝોન વગેરેમાં તો ના જોય પણ બઉ સરસ છે, મજા આવે દોસ ગાર્લિક બ્રેડ બનાવો ન તો પછી આપડે ચીઝ પરાઠા બનાવીયે ને?
હા હા.
હા તો અગર આપડે હું તો અ ચીઝ પરાઠા એક ચીઝની સ્લાઇસ મુંકી દઉ મોઝરેલા મને ઓછું ફાવે છે, મોઝરેલા ચીઝ, ગાર્લિક મેજિક અ ખુશીસ ખુશી બ્રાન્ડ છે, ગાર્લિક મેજિક.
અચ્છા એ ડીમાર્ટ માં જે મળે ખુશી બ્રાડનું એમ ને? એવું એમ?
તે વાપરું છું એટલે મજા લેમ
એટલે તમા મસાલો, ગાર્લિક મસાલો તમે શેમાં યુઝ કરો છો? ખાલી એમ એમ મતલબ
પકવે કે જો ગાર્લિક બ્રેડ બનાવી હોય તો અને ના તો તો આ લોકો આ ચીઝ સેન્ડવીચના ખાય હા ચીઝ પરાઠામાં ચીઝ, સેન્ડવીચમાં અને હું તો વચ્ચે સ્લાઈસ પણ કોલ્ડ કરીને અ વાળીને મૂકી દઉ છું અંદર ગોયણામાં અને પછી એમાં ઘણો બધો આ સાદો ભલે રોટલી નો જ લોટ ઓય ન, એ લોકો એમ કે કે આ નથી ખાઉ કે રોટલીનો લોટો ઓય કે બે ચીઝ પરાઠા બનાવી દઉ? તો ચીઝની સ્લાઇસ ચાર ફોલ્ડ, ચાર વળી કરી દઉ, અને ઘણો બધો ગાર્લિક મસાલો નાખી દો તો મજા આવી જાય લોકો ને
બરાબર.
હા સ્વાદ આવે.
સારું કહેવાય અન તમે ઉદયપુર માંથી જ બોલો છો ને?
હાલો.
ઉદય હા તમે ઉદયપુર માંથી વાત કરો છો ને?
ના ના અમે ગુજરાતથી
ગુજરાતમાં કઈ જગ્યાએ?
હ ગુજરાતમાં મેં તમને કાલે કીધું પાછી વોટ્સપમાં કઉું
બરાબર એવુ બરાબર એવુ છે, એમ ને બીજું નવા જૂની
આજે પછી તમારા ફોન થયા વેલા મેસેજ થયો તો વાત થય કોઈની સાથે?
હા આજે એક સવારે એક કોલ થયો મારો એક કોલ થયો હા એટલે અત્યારે શું હોય આપડે જે સિંધી ગ્રુપ હતું ને એમાં તો છસો લોકો તે કોઈને કોઈ એની ટાઈમ મળી જ જાય એક એક જોઈ તું અને તો દસ મળી જાય એની ટાઈમ વાત કરવા માટે
રાત્રે એક વાગા સુધી મેસેજ આવે પોણા એક સુધી
હા પણ રાત્રે તોને જેન્ટસ લો કો હોય છે, મને એવું લાગ્યું કે રાત્રે જેન્ટસ લોકો એક્ટિવ વધારે નત
ના ના ના મહિલાઓ હોય મને એક્ચ્યુલ મારું તો ખરેખર પતી ગયું ને સિંધી કાર્ય આપણા માતૃભાષાનું કાર્ય પછી મેં જોયું કે બધા પુરુષો એડ થયા છે, બધા પુરુષોને એલોકો બધા કરે છે.
બરાબર.
મારું પ મારું ઊ થયું હતું ત્યારે તો એકસો વીસ કે એકસો સિત્તેર મહિલાઓ હતા.
બરાબર.
એક્ઝેકટ મારું પત્યું જસ્ટ કાર્યને ત્યાં ચાર પાંચ છ પુરુષો ના નામ જે આપણને ચોખ્ખું દેખાય તો ઈ ઉમેરતા એટલે હવે તો મેં એમાં ધ્યાન આપ્યું એમ.
બરાબર.
કઉ ને મેં તો આપડે કાલે વાત થઈ હતી ને મારો મહિનો દોઢ થઈ ગયો એ કાર્ય ને તો.
બરાબર.
હ. તો મારા પતિદેવ એ હસતા હતા તો મેં કીધું કે હજી આમાં તો આમાં મારા ઢીલ થઈ ગઈ એમ અને આમાં જેમ તમે કહોત ને સભ્યો ઓછા છે ને
એટલા માટે જ આપણેે જે સભ્ય હોય ને તો આપડે ક્યારે સમય મળે ને ચાલ કરી લઈએ દસ મિનટ વાર.
હા ચાલ આ કરી લે પાંચ મિનિટ હા દસ મિનિટ વાત કરી લે અને ઓમ અ રીતસર વિચારો ને તો પાંચ દિવસમાં થઈ જાય શનિ રવિ અમે. ચાલુ કર્યું બુધ, ગુરુ, શુક્ર, શનિ રવિ જે તે માતૃભાષાનુંકાર્ય શનિ રવિ મા થયું. અને સોમ, મંગળ પતિ ગયું. પાંચ જ દિવસમાં પતી ગય અને મારા જે બીજા સભ્યો હતા મારી બેનપણી લોકો તો ચાર ચાર દિવસમાં પતાવી લીધું અને એ લોકો ના તો જે આ હિસાબ જો ચોખ્ખો થવાનો એ લોકો તો બહુ જલ્દી થઈ ગયો હતો.
હમ.
અમને એક બે ને જોડયા તો અમે બાર જણા ને જોડયા. તો તો આઠ જણા નું તો થઈ ગયું તો ત્યારે હું સાસરી ગઈ. ઈ સાસરી ગઈ તી એટલે પછી હું ફોન ના લઉ. જરા પણ અડું જ નહી મારો હમણાં તો જ ઈ બાર હોય બાકી તો અ ના લઉ ફોન તો ના લઉ બિલકુલ ના લઉ.
બરાબર.
પછી બધાનો હિસાબે આવી ગયો, બધું. ચોખ્ખું થઈ ગયું પછી મેં સાસુમાને વાત કરી. ક્યારે આવી રીતે છે તો મારે ફોન કરવા છે. એ ના ના પાડે પણ હું ત્યાં કોઈની સામે ફોન ના લઉં.
હા એવું છ નઈ
હમ બઉ ડાઈ ડમરી. અ આજ્ઞાકારી બહુ. વહુ ડાઈ ડમરી વહુ એમ.
ડાઈ ડમરી વહુ.
કારણ કે હું તો મારે અહિયાં એકલું રહેેવાનું જ હોય. તો પછી ત્યાં જાઊ એટલે ચુપચાપ.
સાચી વાત લાગી. ના પણ મને એવું લાગે છે કે, ઘણી એવી પ્રોબ્લેમ હોય ને આપણે કુટુંબમાં. સાસુ વહુ ને લઈને. તો મને એવું લાગે છે, હ હું ફેસ કરું છુ એમ કે મારી સાથે જવું થાય છે. પણ, મારા જેવી એવી. કરોડો સ્ત્રીઓ છે. સેમ જ બધાની સિચ્યુએશન હોય.
હમ ના સાચી વાત છે કારણ કે સામાન્ય રીતે હવે સત સંગ પણ સાંભળીએ એટલે આ વાત ખોલી એ જ નહી આ વિષયને પણ હમણાં ક્યારેક ક્યારેક વર્ષે વર્સે નહી દર મહિને કે બે મહિને હું આ વિષયમાં લગભગ અ અ જોડાવું નહી આ ચર્ચામાં કારણ કે સત્સંગ જાઉં છું ચાર વર્ષથી એટલે કે કોઈનું બોલશું તો એના હ એના પોટલા આપણેે લેેશું
એ તો વાત સાચી છે.
શબ્દ પણ બોલું નહી પણ જેમ તમે કો છો ને કે કરોડો નહી હરેક બહાર થી લાગે કે આ ફોરવડ છે કે આમના સાસુ સસરા પણ સરસ આ પણ સરસ કઈ તકલીફ નથી. પણ હરેક ના મનમાં હોય હરેક ના મગજમાં આવુ હોય છે હરેકે હા બધી અ કરેલી જ છે સામનો કરેલો જ છે.
પણ હું એમ કઉ છું કે આપણે સાથે રહીને ઇગ્નોર ના કરી શકીએ. કે મારા હસબન્ડ મને શું કે છે કે કઈ વાંધો નહી જવા દે પણ નહી જવું જવા દેવા તું જવા ત્યારે દઈએ કે આપડે જયારે એમની સામે આપડે હોઈએ જ નહીએ તે આપણી સામે ના હોય કે આપ આ પણ એમની સામે ના હોઈએ તો જવા દઈ શકીએ. ચોવીસ કલાક એક બિજાની સામે રહીને નઈ જતું કરી શકાતું જોઈ જોઈને આખો દિવસ દુઃખી રહેવું
અઘરું છે કારણ કે હું સાથે નથી એટલે હવે હું સમજી શકું છું કે હું મહિનો જાઉં છું ને
હમ્મ.
તો મહિનો તો મારો ખેંચાઈ જાય એમ
હા.
જાતા જતા મુસાફરી માં કઉ કે ચુપચાપ જવાનું હ જેસી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હરિ ઓમ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ બસ બોલીને એક મહિનો કાઢવાનું મોઢુ બંધ રાખવાનું એક મહિનો વીસ દિવસ પચીસ દિવસ સીધા થઈ છે ને મને તો હવે કેટલા એકવીસો થઈ જશે
કોઈ પાર્શલિટી કરે કે કોઈ ભેદભાવ કરે છોકરાઓમાં વહુઓમાં પુત્રરાઓમાં એટલે છે ને બહુ દુઃખ થાય બહુ એટલે
આકરું લાગે છે બહુ જ આકરું લાગે છે.
અને અને અને એક્સપેક્ટેશન સારી જે હોય ને એ બધું અમારા નક્કી કરવાની જેમને દાબમાં રાખી શકે ને જેમને દબાવી શકે જેમનાથી કામ કઢાવી શકે એમના પ્રત્યે પ્રેમ ભી ના હોય પ્રેમ એમના પ્રત્યે જ હોય થી જે લોકો થી ડરતા હોય જે
બિલકુલ સાચી વાત કીધી હમણાં હું બે વરષથી વધારે એકચુલી હું અત્યાર સુધી ખરેખર હું ધ્યાન નથી દેતી કે ચલો હા. આંખ બંધ કાન બંધ મારી દીકરી હવે મોટી થઈ ગઈ જય શ્રી કૃષ્ણ વંદન કરીને હમ્મ જવાનું દીકરી એને એમજ કઉ દીકરી આપડે ચુપચાપ જવાનું હમ્મ કારણ કે ત્યાં અમે અગિયાર જણા છીએ અમે ત્રણ ભાઈઓ અમે વચ્ચેના ત્યાં બધા સાથે છે અમે વચ્ચેના એટલે મ કે એવું ના જોઈએ પણ તો પેલેથી કવ વચે ના એટલે વધારા ના
હમ હમ હમ
એટલે ત્યાં અગિયાર જણા છીએ એટલે મારી દીકરી તો દસ વર્ષ પેલા આવે તો કોલેજમાં છે મમ્મી આમ મમ્મી આમ તોયું એને એમ જ કહુ ના દીકરી આપડે હરિ ઓમ, હરિ ઓમ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરીને મુસાફરી કરવાની.
ન માણસનો સ્વભાવ કેવો હોય જે વળતું હોય ને એને જ વાળે. એટલે જે વળતું દેખાયને એને જ વાળવાનું. જે વડેના એના માટે દબાવાનું બસ. જે વળેલું હોય ને એને વધારે વાળવાનું કોશિશ કરે એવું ચાલે છે વધુ
બે વર્ષમાં તો જે વધારે થયું. તો પછી પતિદેવ એમ કે કે તારે જવાનું જ નહી બસ. નહી જવાનું. એક પણ દિવસ નહિ જવાનું બસ તો એમ પણ ના ચાલેને.
અમારા પતિદેવ તો પછી અલગ જ. કે ના એ જે છે એ અમારા મા બાપ છે ગમે તેવા હોય ગમે તે હોય દુ જુદા ભી નહી થઈ શકે. કેને કશું ભી નહી. કઈ રીતે જીવવાનું ઘણી વાર એમને ધમકી આપું હું તમને છોડી દઉં બીજું શું થાય. ના, ઈ માણસથી સહન થાય એટલું કરે બીજું ના સહન થાય તો શું કરવાનું પછી. તમે તો એ લોકો તો સવારે નીકળી જાયને રાત્રે આવે. આખો દિવસ જોવાનું અને સહન કોને કરવાનું.
એ લોકો એના સમજતાને એ લોકો આપણને એમ કેશ કે તમે હ પ્રયત્ન કરો ને બધું એડજસ્ટ કરો એડજસ્ટ કરો એડજસ્ટ કરો એક જ એ લોકોનું વાત કે સાટલા વર્ષો પછી, હમ.
પણ દીવાજ ખોટો છે, હું તો કઉ...
હમ..
હવે એવો એવો જમાનો આવો જોઈએ. કે છોકરા છોકરાના લગ્ન થાયને તે લોકો જુદા જ રહેે. મા બાપની જવાબદારી જયારે છોકરીના મા બાપની જવાબદારી નથી હોતી. તેતો છોકરાની મા બાપની જવાબદારી કેમ.
અને બાહર તો એવું જ છે ને.
જયારે છોકરીના મા બાપ એકલા રય શકે હા, જયારે છોકરી ના મા
હ.
છોકરીના મા બાપ એકલા, છોકરીના મા બાપ એકલા રે છે જારે છોકરી વગર કોઈને એક છોકરી હોય કે બે છોકરી, છોકરો ના હોય તો બે એ બિચારા એકલા જ રે છે ને મા બાપ. ક્યાં જાય તો છોકરાના મા બાપને બી... એખલા જ રેવું જોઈએ તો તમે રહો એકલા, આટલું બધું દુનિયામાં... કલેશ થાય ન જીવું એમનું બી હરામ થાય ને છોકરાઓનું બી થાય. એવું નય ઘણી જગ્યા વંવો દુખી છેને ઘણી જગ્યાએ સાસુ સસરા બી દુઃખી છે બિચારા. એમને પણ એ છોકરાની છોકરાઓ વહું નથી રાખતા. તો એઈ સિસ્ટમ જ ના હોવું જોઈએ, કે તમે જેમ છોકરીના મા બાપ છો કરી વગર રે છે ને એમ છોકરાના મા બાપ બી છોકરા વગર રેવા જોઈએ. છોકરા છોકરી અલગ દુનિયા બસવાનીને એમને બાળ આગળ એવું જ ચાલતું જાય. નેમ.
હવે તો આગળ આગળ તો એવું જ છે. અને બાર તો ઈજ છે ને આખું, પરદેશમાં તો પરદેશમાં તો...
હ.
પરદેશ માં તો લગ્નની પણ રાહ નથ જોતા, સોળ વર્ષના દીકરો હોય કે દીકરી હોય ત્યાં તો એ પણ ન થી. એટલે સીધા બાર તમે ભણો, તમારા પૈસા થી કોલેજ કરો, ને તમારા પૈસા થી કમાઓ, ને રિઓ.
ઉમ્મીદ જ નય કરવાની.